તો કેમ
એકદમ મજામાં તમે કેમ છો ઘરના બધા કેમ છે?
એકદમ સારા છે ને હમણાં તો હું વેકેશન પડ્યું છે તે હમને તો, ફિલ્મ જો રહ છે એટલે કે ઘણી બધી પ્રકારની ફિલ્મ આવે છે વેબ સિરીઝ મને જોવાનું ખુબ ગમે છે વેકેશનમાં, શ તમે શું વેકેશનમાં આવી ફિલ્મ વેબ સરી એવું જોવ છો?
હા ભાઈ મને પણ આ ફિલ્મ અને વેબ સિરીઝ જોવાનું તો એકદમ નાલેથી ત્યારથી શોખ છે જેથી કરીને મને એકદમ ફિલ્મ અને વેબ સિરીઝ જોવાની ખુબ જ એવી મજા આવે છે. જેથી હું જયારે પણ વેકેશન પડે છે તો ત્યારે હું ખુબ જ એવી વધારે ટીવીમાં પણ ફિલ્મ જોઉં છું અને મારા જે સ્માર્ટફોન છે તો તેમાં પણ હું ખૂબ જ વધારે એવી વેબ સિરીઝ પણ જોઉં છુ. જેથી કરીને મને ખૂબ જ વધારે એવું શીખવાનું પણ મળ્યું છે અને મને જ્યારે પહેલાં ઇંગ્લિશ ન આવડતી હતી તો મેં શું કર્યું કે ઇંગ્લિશ વેબ સિરીઝ જોવાનું ચાલુ કરી દીધું તો જેથી કરીને મને ઇંગ્લિશ પણ હવે ખૂબ જ એવું સારું સમજમાં પડવા લાગી ગયું છે. જેથી કરીને વેબ સિરીઝ જોવાથી મને ખુબ જ વધારે ફાયદા પણ થયા છે. અને વેબ સિરીઝ જોવાથી જોવાની પણ મજા આવે છે અને ટાઈમ પણ એકદમ પાસ થઈ જાય છે. જેથી વેબ સિરીઝ જોવામાં ખુબ જ મજા આવે છે. તમને કેવીક મજા આવે છે વેબ સરીઝ જોવામાં?
હા મને તો વેબ સિરીઝ જોવામાં અને મૂવી જોવામાં ખુબ મજા આવે છે. કારણ કે વેકેશન જો પડે છે તેમાં તો હું આખો દિવસ એટલે કે સવારથી બેસી જાઉં અને ચાય પીં ત્યારે પણ અને ખાઉં ત્યારે પણ અને બપોરે સાંજે બેસું ત્યારે પણ ફોન પર એટલે કે વેબ સિરીઝ જોઉં છું કારણ કે વેબ સિરી એટલે સા વેબ સરી એટલે કે ઘણું બધું શીખવાનું પણ મળે છે. અને મોટિવેશનલવાળી વેબ સિરીઝ આવે છે તે જ જોઉં છું. અને બીજું મનોરંજનમાં તો જાણો કે કાર્ટૂન કાર્ટૂન પણ ઘણા બધા પ્રકારના આવે છે અને મારું તો ફે ફેવરેટ કાર્ટૂન છે છોટા ભીમ. કારણ કે હું ના નાનપણથી જોવા એટલે જો જોઈ રહ્યું છે અને હમણે પણ જોઉં છું. કારણ કે તેમાં એટલી બધી મજા આવે છે. કારણ કે તેમાં એટલું બધું એટલે બધા જે પણ કેરેક્ટર છે તે પણ ખુબ સારા છે. અને તે એનિમેશન જેવું કાર્ટૂન છે. તે મને તો નાનપણથી જ ખૂબ ગમે છે. અને જમું ત્યારે પણ એ જ જાઉં છું. અને મજા જ આવી જાય છે પરંતુ હમણા હાલના સમયમાં તો સિરિયલમાં તો વધારે પડતો હું તારક મહેતા જોવાનો અફર્ એટલે મસ્ત લાગે છે મને. અને જયારે પણ ફ્રી બેઠો હોવ ત્યારે તારક મહેતા જોઉં છું. અને એમાં જે ગિરદાર છે બધાને ખુબ મજા માણે છે. અને મજા આવી જાય છે શું તમે જો છો સિરિયલમાં તારક મહેતા એવુ?
હા ભાઈ અમે પણ તારક મહેતા ખુબ જ જોઈએ છે. અને અમારા ગામમાં તો તારક મહેતા સિરિયલ એટલી બધી પ્રસિદ્ધ છે કે જયારે પણ રાતના તમે આવો તો અમારા ઘરમાં અને અમારા ગામમાં તેમને તારક મહેતા જ જોતા દેખાશે ત અડધા કરતા ઉપર લોકો કારણ કે તારક મહેતા સિરિયલ ખૂબ જ એ વધારે પ્રચલિત થઈ ગઈ છે. જેથી કરીને જેમાં તેમાં જે જેઠાલાલ નામનો કેરેક્ટર છે તે બધાને ખૂબ જ વધારે ગમે છે. અને મારો પણ ફેવરેટ કેરેક્ટર છે. એથી કરીને તેઓને જોવામાં ખૂબ જ વધારે મજા આવે છે. અને જારે પણ જમવાના ટાઈમ પર બધા મિત્રો અને બધા ઘરના લોકો જયારે જમવા બેસીએ છે તો ત્યારે શું કે તારક મહેતા જોઈએ છે. અને તેમાં શું ફની એપિસોડ આવે છે જેથી કરીને બધા હસતા હસતા ખાઈએ સે અને ખુબ જ વધારે મજા માણીએ સે જેથી કરીને વેકેશન ના સમય માટે ખુબ જ એવી મજા આવે છે કારણ કે વેકેશનમાં ભણવાનું પણ ન હોય અને આપણે બધા ઘરના લોકો સાથે ટીવી પણ જોઈ શકીએ અને ઘરના લોકો પણ કઈ ના કેતા હોય. જેથી કરીને આ બધી સીરીઝ અને આ બધા આ જે સિરિલો આવે છે જોવાની ખુબ જ એવી વધારે મજા આવે છે પણ આજકાલ હું આ બધી હોલવુડ બધી મુવી જે આવે છે તેમાં ખૂબ જ વધારે પ્રેરાયો છે જેથી કરીને હોલીવૂડ મૂવી જેમ કે સ્પાઈડરમેન અને એવેન્જર્સ એવી બધી મૂ વીઓ છે તો તે બધી મૂવીઓ હું ખૂબ જ વધારે જોવા લાગી છું જેથી કરીને હમણાં જ જે સ્પાઈડરમેન નોવે હોમ કરીને એક મૂવી આવી હતી તો તે મૂવી જોવા અમે ગયા હતા ઠેટરમાં તો ખૂબ જ એવી મજા આવી અને સ્પાઈડરમેન મારો ફેવરેટ કેરેક્ટર છે. જેથી કરીને મને સ્પાઈડરમેન ની બધી જ મૂવી જોવાનું ગમે છે અને મેં પહેલી વાર જયારે ઠેટરમાં મૂવી જોવા ગયો હતો તો મને મૂવી જોવાની ખૂબ જ એવી મજા આવી અને હું મારો ફેવરેટ કેરેક્ટર સ્પાાઈડરમેનની જ મૂવી જોવા ગયો હતો જે જેથી કરીને મને ખૂબ જ એવી મજા આવી અને સ્પાઈડરમેનના કેરેક્ટરમાં શું હોય છે કે સ્પાઈડરમેનને એવો કેરેક્ટર છે કે તે અચ્છાઈની જીત બતાવે છે અને બુરાઈને હરાવે છે તો જેથી કરીને તે માટે એ બધું એકદમ યોગ્ય રીતે પ્રેસન કરવામાં આવ્યું હતું અને એવા ડાયલોગ પણ એવા હતા કે જે મતલબમાં નાના-નાના છોકરાઓ પણ જોઈ શક્યા અને તમે નાના છોકરાને પૂછજો ને તો તેમનો ફેવરેટ કેરેક્ટર સ્પાઈડરમેન જ હોય કારણ કે સ્પાઈડરમેન નાને ત્યારથી બધાએ જોયો હોય જેથી કરીને સ્પાઈડરમેન જોવાની ખૂબ જ મજા આવે છે. તમને તમારો ફેવરેટ કેરેક્ટર કયો છે?
એટલે કે મારો એટલે હોલીવુડ તો હું જોઉં છું. પરંતુ એટલું બધું નથી જોતો પરંતુ હું વધારે પડતું એટલે કે જેમ કે બોલીવુડમાં એક મુવી આવેલી હતી તમે તમે જોઈલી જ હશે. જેમ કે એમ એસ ધોની મૂવીતે એટલી બધી એકદમ મોટિવેશનલ છે અને મને પણ ક્રિકેટ તો એટલે ક્રિકેટ તો હું ખુબ રમું છો ને. ખુબ સારું પણ રમું છું. અને જેમ કે ક્રિકેટમાં એટલે કે એ મૂવીમાં આપણને શીખવામાં આવે છે એટલે કે જે એમ એસ ધોની હતા તે નાની નાના ઘરના એટલે કે એક મિડિલ ક્લાસ એટલે ઘરના હતા. ત્યારથી એ લોકો એલે એમના જે પપ્પા હતા એમના એટલે સ્કૂલમાં જયારે ભણતાહતા ત્યારે એમને તો વિકેટકીપર એટલે ગોલકીપરમાં ખુબ વધારે ધ્યાન હતું. એમ એસ ધોનીનુ અને ત્યારે એમને કોઈ પીટી ટીચ એટલે કે સ્કૂલના પીટીચર હતા તેમનું ધ્યાન ગયું કે આ ગોલકીપ ગોલકીપર ખુબ સારો છે અને તેને આપણે ક્રિકેટ માં લાવશો તો વિકેટ કપર પણ ખૂબ સારું કરી દ જેથી કરી એમના જે પીટી ટીચર હતા જે સ્કૂલના તેમને કીધું કે તું ક્રિકેટ રમશે કે પછી પેલો હા રમસુ. અને એને વધારે પડતું એટલે કે એમ સ ધોની તેને બધારે પડતું એ લોકો વિકેટ કીપિંગ ની કતાવતા હતા. અને એમને વધારે પડતો રસ હતો ક્રિકેટ એટલે બેટ્સમેનમાં એમ. ને જેમ કે તમે જાણો છો કે તેમાં એ લોકો પહેલા તો ખુબ એટલે કે વિકેટ કપિંગ ખુબ સારું કરી અને બેટ્સમેન પણ ખુબ સારા છે અને જેથી કરીને એમે જે પેલા લોકો નોકરી કરતા હતા જે પીટી ટીચરની એટલે કે એ લોકો હમણાં તો જે પેલા જે મુવી હતી તેમાં જે એ લોકો મોટા થતા થતા એ લોકને જે રેલવેની એ જોબ કરતા હતા એમ એસ ધોની. તેમાં સમજાવ્યું કે પછી એ લોકોને એમને એ પણ વિચાર્યો કે હું રેલવે જોબ કેમ કરી રહ્યો છું. હું ક્રિકેટર છું તો પછી કેમ એમ અને એમને ટ્રોફી ની પણ ઓફર આવેલી પણ ત્યારે એ લોકોની જે પેલી હતી ટ્રેન મિસ થઈ ગઈ હતી. જેના કારણે એ લોકોને જે એ લોકો હતા એમના ફ્રેન્ડ હતા એ સમજાવ્યું એમ એસ ધોનીને. પછી વાતચીત કરી અને પછી એમને જે પસંદગી થઈઅને પછી એ લોકો આપણને ખબર આપને વલ્ કપ જીતાડ્યો હતો એમસ ધોની એ અને આવી સ્ટોરી પણ આપણને મોટિવેશન કરે છે એટલે કે મહેનત કરવું ખુબ જરૂરી છે. તમે જોઈલી છે મૂવી એમસ ધોની
હા ભાઈ હું પણ મૂવી જોયેલી હતી. અને મને પણ મૂવી ખુબ જ વધારે ગમેલી હતી. અને આ મૂવી એકદમ સાચી ઘટના પર આધારિત હતી કારણ કે તેમની આ બાયોપિક મૂવી હતી જેથી કરીને આ બધી વાત એમાં દેખાડવામાં આવી સાચી વાત હતી અને એમસ ધોની મૂવીમાં જેમ બતાવવામાં આવ્યું હતું કે તેઓ પહેલા રેલવે ની નોકરી કરતા થયા હતા. અને રેલવેમાં જે લોકો તે આગાડી વધી શકતે. પરંતુ તેઓએ તેમથી અગાડીનુ વિચાર્યું અને રેલવેની નોકરીને છોડી દીધી. કારણ કે રેલવેની નોકરી ત્યારે ખુબ જ વધારે મોટી નોકરી માનવામાં આવતી હતી પરંતુ તેમણે રેલવેની નોકરી પણ છોડી દીધી તેમના પેશન માટે એટલે એ મૂવીમાં એવું દેખાડવામાં આવ્યું છે કે જો આપણે પેશનને ફોલો કરીશું જો આપણે આપણા પેશન પ્રત્યે જો એકદમ એકાગ્રતાથી આગળ વધીશું અને આપણને આપણા પણ ભરોસો હોય કે આપણે એમાં આગળ વધી શકીશું તો આપણે કઈ પણ કરી શકીએ છીએ. જેમ કે તેમાં ધોનીએ છે ને તેમની સરકારી નોકરી હતી. જે જે છોડી દેધી ને તે નોકરી છોડીને તેઓ એટલા મોટા મહાન માણસ બની ગયા કે આજે તેમને આખી દુનિયા જાણે છે પરંતુ તે તેમાં જ આગળ વધ જેમ કે રેલવેની નોકરી કરીને જો આગળડી વધે તો પણ તે સારી રીતના આગળી વધી શકશે પરંતુ તે એટલું છું નામ ન કમાઈ શકે પરંતુ જો આપણે ઓછું નામ કમાવવું હોય એટલી પ્રસિદ્ધિ હાસિલ કરવી હોય તો આપણે થોડુંક સેક્રીફાઈસ કરવું પડે જેમ કે ધોનીએ એટલું બધું સેક્ર્રીફાઈસ કર્યું પછી તેમને એટલી ઊંચી ગડી મળી અને તેઓને હમણાં આખા આખી દુનિયામાં નામશે તો એમ જ નામ નથી કારણ કે તેમણે તેમના માટે કેટલું સેક્રિફાઈસ કર્યું સે. અને તેમણે પોતાના પેશનને પણ ફોલો કર્યો સે તો આપણે આ બધી મૂવીથી ખૂબ જ એવી સારી વસ્તુ પણ શીખી શકીએ સે પરંતુ એની સાથે સાથે ને આપણે કેટલીક મૂવીમાં રાહી વસ્તુ પણ દેખાડવામાં આવ છે. જેમ કે એક વચમાં મૂવી આવી હતી એનિમલ કરીને. તો તેમાં એનિમલ મૂવીમાં પણ એવું કેટલુંક મારકાટ દેખાડવામાં આવ્યું હતું જે મને સારી લાગી એમ તો મૂવી. પરંતુ એવું એટલું બધું મારકાટ દેખાડવાથી શું નાના-નાના જે છોકરાઓ હોય સે તો તેમનામાં ખુબ જ એવો અંધકાર ફેલાઈ જતો હોય સે. અને તેઓને પણ અંદર થી એ ફીલિંગ આવવા લાગે છે કે બધાને મારવાનુંને એ બધી ફીલિંગ આવવા લાગે. તો મારે એવું કેવું છે કે એવી બધી મૂવી આપણે નાના છોકરાઓને તો દેખામાં ખુબ જ ટાળવું જોઈએ તમારે શું કેવું છે આ બાબત ઉપર?
હા આ બાબત ઉપર તો તમે કીધું બરાબર સારું જ છે. કારણ કે તમે જાણો છો કે આ એનિમલ મૂવી એટલી એટલે કે મને તો નથી જ ગમતી કારણ કે એટલું બધું પેલું બતાવેલું હતું કે ખૂન ખરાબા. તે સારું ના કેવાય જે તે આપણે તો બોલીવુડની મૂવી છે. તેમાં એટલુ લોકોતે ન હોઉ. છે. કારણ કે એટલું બધું રીયલ પણ લાગે છે ને બધા દેનાર માં બાળકો માટે જોઈ છે. તેમના જે હશે તેમના પર. ખૂબ ખોટી અસર પડે છે. કારણ કે તેમાં અમુક સીન પણ એટલા બધા ખોટા બતાવેલા છે. જેના કારણે આપણે આજકાલની પેઢીઓ પણ ખૂબ મગજ પર લઈ લે છે અને પછી એવું કરે છે આ આવી બધી ઘટના પણ મ જોવા મળેલી હતી એમ એટલે બધી આપઘાત કરી દે છે. સુસાઈડ કરે છે. એવા પગલા લઈ લે છે એટલે મૂવી બનાવું જોઈએ પણ આટલું બધું ન બનાવું જોઈ એટલે જેના કારણે એનો માનસિક અસર પડે છે અને આવી બધી પગલા લેવાનો એ લોકો વિચારે છે એટલે મવી જોવી જોઈએ અને સારી જોવી જોઈએ. બ રી બધ એ મુવી આપડણે પણ જોઈશું જે થશે તે પણ બતાવવી જોઈએ કારણ આવનારી પેઢી તો, આપડણે સારી રાખીએ એ આપ માટે સારું જ છે, શું તમે એ કઈ કાર્ટૂનમાં કઈ તમને કઈ ગમે છે એમ કાર્ટૂન સિરીઝમાં?
હા ભાઈ મને પણ કાર્ટૂનમાં જેમકે મેં પેલા જયારે નાનો હતો હતો ત્યારે મને ઓગી એન્ડ કોક્રોચિસ જોવામાં ખુબ જ વધારે મજા આવતી હતી કારણ કે, તેમાં જે બતાવામાં આવશે કેરેક્ટર એ મને કેરેક્ટર ખુબ જ વધારે ગમતો હતો ઓગી નામનો, અને તેમાં શું કે બધા એટલી બધી મજા આવે છે કે જે ઊંડરાઓ હોય છે, જે કોક્રોચ હોય છે તેઓ મતલબમાં ખૂબ જ વધારે ઓગીને પરેશાન કરતા હોય છે અને તેઓ એકબીજા સાથે ખૂબ જ લડાતા હોય છે અને, એવી રીતના પ્રેઝ કરવામાં આવેલું હતું કે ખૂબ જ એવી વધારે મજા આવતી હતી અને હું જ્યારે નાનપણમાં હતો હતો ત્યારે મને આ કાર્ટૂન ખૂબ જ મારું ફેવરેટ હતું અને, હું આ કાર્ટૂનનો રોજે જ જોટતો હતો અને હમણાં પણ ક્યારેક મને ટાઈમ મળે, તો હું કાર્ટૂન જોઉં છું અને કાર્ટૂન જોવાની કોઈ ઉંમર હોતી નથી એવું મને લાગે છે, એથી કરીને મને તો ખૂબ જ મજા આવે છે કાર્ટૂન જોવામાં જ જેથી કરીને હું કાર્ટૂન જોઉ છું અને બીજાને પણ બતાવશ મળીને અમે જોઈએ છે, તો ચાલો ભાઈ આપણે આગળ જતા પણ એ બધા સીરીઝ અને મવીઓની પણ વાત કરીશું હમણાં થોડક આપણે આ બધી વાત કરી છે તો આપણે પછી વાત કરીશું.
હા સારું મળી કોઈ વાર બીજી વાર.
હા ચાલો ભાઈ.
હા ચાલ.